હલો
હા હલો
શું મારો અવાજ આવી રહ્યો છે, મિત્ર તમને
હા, તમારા અવાજ આવી રહ્યા છે, મિત્ર
હ, કેવું ચાલે છે.
સારું ચાલે છે, એમ તો
હમ્મ જમી લીધું
હા, કેમ
હા, મેં પણ જમી લીઘું
હે
તો હવે, તમે ફ્રી છો?
હા, રહેશું.
હા, તો આપણે થોડી કોલેજની યાદો પર ચર્ચા કરીએ, તો શું તમે મા મા તમે મારો સાથ આપશો?
હા, હું સાથ આપીશ તમારો
કોલેજ જીવનના, દરેક વિદ્યાર્થીના જીવનોનો એક ખૂબ જ સુંદર અને યાદગાર સમય હોય છે. શાળા પછીનું આ જીવન આપણને નવી દુનિયા, સાથે પરિચિત કરાવે છે. અને અહી નવા મિત્રો પણ મળે છે, અને નવા વિષ તેવું પણ શીખવા મળે છે, અને સાથે સાથે જીવનને સમજવાની નવી તક પણ મળે છે. અને કોલેજમાં, પ્રથમ દિવસની થોડી. ગભરામણ અને ઉત્સુકતા, આજે પણ યાદ આવે છે. અને ધીમે, ધીમે મિત્રો બન્યા, શિક્ષક સાથે, સારો સંબધ બઁધાયો અને કોલેજ ઘર જેવી, લ લાગવા લાગી. વર્ગા વર્ગાખંડમા, ભણવા ઉપરાંત કેન્ટીન મા મિત્ર, સાથે કરેલી વાતો હ જે મજાક, અને પસાર કરેલા ફળો આજ પણ, ઘણો મનમા તા તાજી છે, અને કોલેજમાં વિવિધ, સાસ્કૃતિક કાર્યક્રમો રમત ગમમત સેમિનાર વૃત્વ સ્પર્ધા અને પ્રવાસ જેવી પ્રવૃતિઓમાં, પણ ભાગ લઈને આત્મવિશ્વાસ વધ્યો છે. અને આ અનુભવ એ માત્ર જ્ઞાન જ નહીં, પરંતુ વ્ય અસ્તિત્વના, વિકાસમાં પણ મહત્વ નો ફાળો આપ્યો છૅ અને પરીક્ષાના, દિવસમાં મિ તો સાથે, મળીને કરેલી તૈયારી, એકબીજોને મદદ કરવી અને પ પરિણામની રાહ જોવી, ક્ષણો પણ યાદગાર છે, ખૂબ જ મજાના દિવસો હતા. અને મુશ્કેલ સમયમાં મિત્રો, અને શિક્ષકો એ આપેલો સાથ જીવન પર યાદ રહેશે. અને કોલેજ જીવનને, મને સમય નું મહત્વ જવાબદારી, શિસ્ત, મહેનત, અને ટીમવર્ક શીખવ્યું છે. અને અહીં, મળેલા મિત્રો અને અનુભવો જીવનની અમૂલ્ય સંપતિ પણ છે તો એવા ઘણા બધા યાદગાર દિવસો જે છે કોલેજ ના છે, અને ઘણા ઘણી બધી એવી યાદો પણ છે જે હજુ સુધી આપણે યાદ કરી રહ્યા છીએ, તો શું મિત્ર તમારા પણ એવા કઈ યાદગાર દિવસો છે, કોલેજના?
હા, મિત્ર કોલેજ એક એવું જીવન છે, જ્યાં વિદ્યાર્થીઓ પોતાની બુદ્ધિ કૌશલ્ય થી આગળ વધે છે, અને પોતાની કારકિર્દી ઉભી કરે છે. આ સમય એવો હોય છે, જેમાં વિદ્યાર્થીઓને ખુબ શિ ખવાનું મળે છે, તેમજ પોતે શું કરવું છે કઈ રીતે કમાવવું છે, તે તેના વિશે બધી માહિતી કોલેજમાં મળે છે. કોલેજ જીવન માનવ જીવન એક મહત્વનું મહત્વપૂર્ણ અને યાદગાર આ સમયગાળો માત્ર શિક્ષણ મેળવવાનો જ નથી, પરંતુ જીવનના વિવિધ અનુભવો મેળવાનો કોલેજમાં વિતાવેલા દિવસો વ્યક્તિને વ્યક્તિત્વના ઘડતરમાં મહત્વ ફાળો આપ છે.
કોલેજ ના પ્રથમ દિવસે મનમાં ઉત્સ આનંદ અને થોડી ગભરાટ હોય છે. કે નવા મિત્ર બનશે કે નહી બનશે. નવા શિક્ષકો આવશે અને નવા વાતાવરણ સાથે પરિચિત થવાનું. અનુભવ અનુભવ હોય છે સમય જતા સાથે ગાંઠ સંબંધ બંધાય છે. અને તેઓ જીવનના સુખ દુઃખ સાથી બની જાય છે. આપણે જેમ જેમ કોલેજમાં ટાઈમ વિતાવતા જાય તેમ તેમ આપને કોલેજ આપણા ઘરે જવું લાગે છે અને બધા મિત્ર આપણા સાથે ખૂબ સારી રીતે સંબંધ બની જાય છે તેમજ શિક્ષકો સાથે પણ ખૂબ સારી રીતે સંબંધ બની ગાય છે તેથી બધા સાથે મળીને વાતચીત કરે છે અને સુખ દુઃખની વાત કરીએ છીએ. કોલેજમાં અભ્યાસ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્ય પ્રમુખ જેમ કે એન્યુઅલ ડે અન્ય પ્રોગ્રામો રમત ગમત સ્પર્ધાઓ સેમિનારો વર્કશોપ અને શૈક્ષણિક પ્ર પ્રવાસમાં ભાગ લેવાની તક મળે છે. આવી પ્રવૃતિ તેઓ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, સંવાદ, કૌશલ્ય, આત્મવિશ્વાસ અને ટિમવર્કનું કર્યો છે. જો જે વિદ્યાર્થી આ બધી સ સ્પર્ધામાં ભાગ લે કામ બજાવ્યું હોય તેની માનસિક આંશિક રીતે તો એટલો સક્ષમ બની કે એ હોય કે એને કોઈ પણ કામ આપે તે સરળતાથી કરી શકે છે તેથી કોલેજમાં આપણે બધી સ્પર્ધા કે કોઈ પણ પ્રગ્રામમાં ભાગ લેવો જોઈએ જેથી આપણામાં આત્મવિશ્વાસ અને હૃતિક ઓસ્ટ્રેલિયામાં ખુબ વિકાસ થાય છે. કેનમાં મિત્રો સાથે વિલા સમય તેમજ જન્મ દિવસની ઉજવણી વાર્ષિકોત્સવ અને વિદાય સભારંભ જેવી ક્ષણો.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
પરીક્ષા અંત્યારે દરમન સાથે અભ્યાસ કરવો એકબીજાને મદદ કરવી. સફળતાની ખુશી વહેંચવી એ કોલેજ જીવન અનુભવ છે.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
આપણે કોલેજમાં જેમ જેમ સમય બિતાવીએ તેમ તેમ આપણી યાદ ગાર પણ એટલી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
એ યાદો પણ એટલી મૂલ્ય થઈ જાય કે આપણ જીવન એ યાદો.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
યાદો યાદ રહે છે. કોલેજ ના શિક્ષકો વિદ્યાર્થી માત્ર પાઠ્ય પુસ્તક નામ આપતો નથી પરંતુ જીવનમાં સફળતા મેળવવા માટે પ્રેરણા અને માર્ગદર્શન પણ આપે છે. તેમના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં સકારાત્મક વિચારો અને જવાબદારીની ભાવના વિકસે છે. કોલેજ ના શિક્ષકો એવી રીતે આપણને ધાન આપે છે કે આપણે જીવનમાં ખુબ સફળ થઈએ અને પ્રેરણા મળે તે રીતે તે લોકો માર્ગદર્શન આપવો જોઈએ.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
તમારે તમારે મત થોડે જણાવવો.
હા મિત્ર તમારી પણ વાત સાચી છે કોલેજ ના પેલા પહેલા દિવસ દરેક વિદ્યાર્થી માટે ખાસ હોય છે નવા વાતાવરણ નવા શિક્ષણ તમે કઈ રીતે નવા મિત્રો વચ્ચે થોડા સંકોચ અને ઉત્સાહ થોડા દિવસોમાં જે બધા સાથે ઓળખાણ થઈ જાય છે અને કોલેજ પોતાનું તમે કીધું એ રીતે કે ઘર જેવું લાગવા લાગ્યું છે વર્ગખંડમાં શિક્ષકો દ્વારા આપવામાં આવતું જ્ઞાન પણ જીવનમાં આગળ વધવા માટે ખુબજ ઉપયોગી બને છે અને તમે કીધું એ રીતે ઘણા બધા એ તહેવારો પણ આવે છે કે ટ્રેડિશનલ ડે પછી ગોગલ્સ ડે કે કેે એવા બધા ડે પણ આવતા હોય છે તો એમાં પણ ઘણી બધી મજા મજા કરી છીએ અને એ દિવસો પણ ઘણા બધા યાદ છે અને જ્યારે એક્ઝામ ના સમયે બધા એક સાથે તૈયારી કરવા બેસતા અને સાથે મળીને તૈયારી કરીને એક્ઝામ આપવા માટે જતા અને જે જે વિદ્યાર્થી વ વધારે આવડતું એ તો એના આસપાસના ટોળા માં બેસેલા બધા બધા જ એના મિત્રોને શીખવતો હોય છે. અને એમાં અમે પણ ભાગ લીધો છે તો એમાં પણ ખુબ જ યાદગાર દિવસો હશે અને જે સમયે કોલેજ નું રી જલત આવાનુ હોય તો એ સમયે પણ કઈ અલગ જ ઉત્સાહ થતો હોય છે. અને એ પણ ઘણા યાદગાર દિવસો છે. અને જે રીતે તમે કી રીતે કે પેલો દિવસ તો બધાનો એકદમ વિક્રાંતિક જેતો હોય છે ઘણી વાર કોલેજમાં બને‌ રીતે તરતા જીવનમાં પણ સારી બની રહે છે અને ઘણા બધા એવા મિત્રો પણ આજે જે આગળના સમયમાં પણ કામ આવતા હોય અને કોલેજમાં આપણને જે માત્ર પુસ્તક નું જ્ઞાન નથી આપતા પરંતુ એનુ મહત્વ શિસ્ત જવાબદારી આત્મવિશ્વાસ મહેનત સંવાદ કૌશલ્ય અને ટીમમાં કામ કરવાની આવડત પણ શીખવે છે અને આજે પણ એવા ઘણા બધા ઘણી બધી યાદો છે જે કોલેજ સાથે જોડાયેલી છે કે કોલેજ ના શિક્ષકો કોલેજ ના વિદ્યાર્થીઓ ઘણા બધા એવી યાદો છે જે હજુ સુધી જોડાય છે અને કેટલાક એવા દિવસો પણ છે જે મજાના હતા જે ક્લાસમાં અમુક સમયે ક્લાસમાં બંક મારીને બહાર જવું બંક મારીને મેદાનોમાં રમવા જવું પછી મુવી જોવા જવું બંક મારીને જમવા જતો રહ્યો એવા ઘણા બધા દિવસો યાદ છે જે હજુ સુધી આપણા જીવનમાં તાજા રહ્યા છે તો શું તમારા પણ મિત્ર વા દિવસશે
અમારા ભી એવા જ દિવસે હ છે, એ કારણ કે, અમે બી કોલેજમાંથી બંક મારીને કોઈ બી જગ્યાએ, જતા તેમ ભરતા લેક્ચર છોડી, અને ખૂબ મજા કરતા કારણ કે કોલેજ જીવન કે આપણે, પોતાની રીતે નિર્ણય લઈ, શકીએ અને આપણ, ભવિષ્ય સુધારી શકીએીએ અહીં મળેલા મિત્રો શિક્ષકો અને અનુભવો જીવનની સૌથી સુંદર યાદોમાં સ્થાન પામે છે કારણ કે આપણને કોલેજના મિત્રો એવી રીતે યાદ રહી જાય છે કે આપણને જીવનભર ભૂલી શકતા નથી બધાય નહી એ તો ખુબ મૂલ્ય હોય છે વર્ષો વીતી જાય છતાં કોલેજ ના દિવસોની મીઠી સ્મૃતિઓ હંમેશા મનમાં તજી રહી છે અને જીવનમાં આનંદ તથા પ્રેરણા નસ્ત બને છે આમ કોલેજની યાદો ક્યારે પણ આપણે ભૂલી શકતા નથી તેમજ કોલેજની જીવનની અમૂલ્ય સંપત્તિ છે
હા મિત્ર તમારી વાત પણ સાચી છે, એવા ઘણા બધા કોલેજ યાદ, યાદો મ જે તમા લની સ બતાવી, અને સમય આપ્યો એના બદલ તમારો આભાર
તમારો પર ખુબ, ખુબ આભાર